હ
હા બસ મજામાં તમે બોલો
બસ મજામાં કેવું ચાલે છે
હ ચાલે છે સારું ઘરમાં બધા સારા છે
સરસ હા આપડા દેશમાં કેવું આમ વિવિધતામાં એકતા જોવા મળે છે
હા એ તો સાચી વસ્તુ છે આપણે કેટલાય સમય થી ભણતા પણ આવીએ છીએ અને જોતા પણ આવીએ છ છેએ પુસ્તકોમાં અને નજરે પણ કે દરેક રાજ્ય છે એની અલગ બોલી છે અલગ ભાષા અલગ કપડા અલગ રહેણી ગણી પણ જયારે દેશ ઉપર કોઈ અ
બ હા એ તો વાત સાચી છે એમ કહી શકાય કે વિવિધતા આપડી ઓળખ છે અને એકતા આપણી આમ સ સૌથી મોટી શક્તિ છે
હા એ તો સાચી વાત છે
હા અને ભારત વિશ્વ ન આમ એક એવો દેશ છે કે જ્યાં અનેક ધર્મ છે ભાષાઓ છે સંસ્કૃતિઓ છે પરંપરાઓ છે વેશભૂષાઓ છે અને જીવન શૈલીઓ હોવા છતાં લોકો એકબીજા સાથે પ્રેમ આદર અને ભાઈચારાથી રહે છે
હા એ તો સાચી વાત કહી તમે કે આપણેે ગુજરાતમાં જ લ લઈએ તો આપડે અલગ અલગ જે શહેરમાં આપડે જેમ કેહેવાય ને કે જેમ જેમ શહેર બદલે તેમ તેમ બોલી બ બદલાઈ
હા
અમદાવાદ તરફ જઈએ તો એમાં અલગ બોલી હોય ચરોતરમાં અલગ બોલી હોય કાઠિયાવાડ તરફ અલગ બોલી હોય પણ તમે ક્યા કોઈ પણ જગ્યાએ જશો તો તેના લોકોનો જે આકાર હશે
હલો
હલો
હા
હા અવાજ આવે છે
હા હા વેો
હા તો કેવાય ને કે આપડા ગુજરાતમાં જે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના લોકો રહે છે પણ એમનો જે આવકાર હશે આપણેે કોઈ માણસ ત્યાં જશે તો એ સરખો જ હશે
હા અને આ વિશેષતા ભારતને દુનિયાના અન્ય દેશોથી આમ અલગ બલ બનાવતી હોય છે આપણેે કહીએ તો વિવિધતામાં એકતા માત્ર એક આમ સૂત્ર નથી પરંતુ ભારતની સંસ્કૃતિ અને જીવન પદ્ધિ પદ્ધતિનું આમ જીવંત ઉદાહરણ છે.
હા, એ તો સાચી વાત કહીએ કારણ કે વિશ્વભરમાંથી વિદેશીઓ જે હોય છે, આપણા દેશમાં પ્રવાસને પર્યટન કરતા કરવા માટે આવતા હો હોતા હોય છે તો એમને અનુભવ હોય છે. કે જય્યારે એ કોઈ નાના માણહ ના ગામડામાં કે મોટામાં મોટા શહેરમાં પણ જાય ત્યાં જે છે એ એમને જે આપણો દેશ જે છે આવકારતો હોય છે. એમની સાથે સારો વ્યવહાર કરતું હોય છે, અમુક લોકો તો એમને એમના ઘરમાં જમાડે છે કે કોઈ પર્યટક હોય જેમની પાસે કે પૈસા ખૂટી જાય તયના જે લોકલ લોકો હોય એમને મદદ પણ કરતા હોય છે ખાવામાં ને રેવામાં અને ત્યાંના જે ગાઈડ હોય ત્યાં એમની સાથેનું એમનું ઇન્ટરેક્શન હોય છે. એ બધી વસ્તુઓ એમને બતાડતા હોય છે એની પૌરાણિક કથાઓ એમને કહેતા હોય છે. તો આ બધો એમને અનુભવ છે તો આ જે આવકાર જે છે. આ જે પ્રેમ જે એમને જોવા મળે છે. આપણા દેશના લોકો તરફથી એ પછી એમના દેશમાં જઈને પણ કેહે છે, તો આપણા જે વિવિધતામાં એકતા જે જેનો આપણો જે નારો છે જે સંદેશ છે એ આખા દેશમાં ફેલાય છે પછી.
હા એતો તો વાત સાચી કીધી તમે તમારી અને આપણા દેશમાં શું કે અઠ્યાવીસ રાજ્યો છે. અને અનેક કેન્દ્ર સાધીત શાસિત પ્રદેશો છે. હવે આમ દરેક રાજ્યની પોત પોતાની ભાષા ભોજન લોકનૃત્ય સંગીત તહેવારો અને પરંપરાઓ છે, હવે ગુજરાતમાં નવરાત્રી પંજાબમાં વૈશાખી કેરળમાં ઓનમ તમિલનાડુમાં પોંગલ અને પશ્ચિમ બંગ બંગાળ માં દુર્ગા પૂજા ખુબ ઉત્સવ થી ઉજવાય છે. અને આ ભિન્નતા હોવા છતાં પણ બધા ભારતીય એક જ રાષ્ટ્ર ના નાગરિક છે.
હા એ તો અ સાચી સાચી વાત છે ને કે અને આ તહેવારો જે એક એવો મોકો છે જ્યાં લોકો એકબીજા સાથે અ અ જે છે મજા કરતા હોય છે એક બીજા સાથે હળી મળી જતા હોય છે. કારણ કે અ તહેવારના દિવસે લોકો સારા તૈયાર થઈને તો એમના ઘરમાં સારું જમવાનું બને છે પોતે પણ અ જે છે, એ અ આ તહેવારમાં બધા સામેલ થતા હોય છે અને આજુબાજુના લોકો જે હોય છે. એ તમને પણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગેરે તહેવારોમાં સામેલ કરતા હોય છે.
હાઆ સાચી વાત છે. અને ભારતમાં કેવું હિન્દુ લો મુસ્લિમ લો શીખ ખ્રિસ્તી જૈન બૌદ્ધ અને પારસી જેવા અનેક ધર્મના લોકો રહેતા હોય છે. પણ દરેક ધર્મ પ્રેમ શાંતિ અને માનવતાને પરસ્પર આદર નો આમ સંદેશો આપતો હોય છે. લોકો એકબીજા ના આમ તહેવાર માં પણ ભાગ લે છે, જે સામાજિક એકતા અને અ સૌંદર્યનુંું મજબૂત બનાવતું હોય છે.
હા અ એ તો કેવાય કે અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારની માનસિકતાના લોકો રહે છે. પણ અ જયારે કોઈ એવો ઉત્સવ આવે કોઈ કોઈ એવી વસ્તુ આવે જ્યાં એ લોકો એકબીજા સાથે હળી મળીને પછી. અ પ્રેમ ભાવ પૂર્વક રહેતા હોય છે અને ખાસ કરીને જયારે કોઈ મુશ્કેલી આવે છે. પૂર આવે છે દુષ્કાળ આવે છે કે ભૂકંપ આવે છે, ક્યાંક આગ લાગી જતી હોય છે ત્યારે જે એ લોકો જે એકબીજાને મદદ કરતા હોય છે. અઅ એક રાજ્યમાંથી બી કોઈ એક રાજ્યમાં કોઈ ઘટના ઘટી હોય તો બીજા રાજ્યમાંથી અમુક અમુક વાર તો બીજા દેશમાંથી લોકો જે હોય ડોનેશન આપતા હોય છે અ જમવાનું નું ખાવાનું મોકલાવતા હોય છે પેકેટ્સ ફૂડસ અ અને એ લોકોની સહાય કરતા હોય છે ઓનલાઈન જે છે અવેરનેસ ફેલાવા દ્વારા કા તો આ જે છે એ સંતો કેત છે કે માનવતાને એકતા દ્વારા આપણે જે છે એ એકબીજા સાથે સંકળાયેલા રહેવું એમાં જ આપણા બધાની ભલાઈ છે.
હા. અને ભારતની વિવિધ અ કુદરતી સૌંદર્યમાં પણ અ વિવિધતા જોવા મળતી હોય છે જેમ કે ઉત્તરનો હિમાલય, દક્ષિણના દરિયા કિનારા પશ્ચિમમાં થાર નું રણ અને પૂર્વના જે લીલાછમ જંગલો છે. એ આપણા દેશની આમ કુદરતી સમૃદ્ધિ દર્શાવે છે અને આ વિવિધતા આપણા દેશનું વધુ આકર્ષણ બનાવે છે. કેમકે આપણા દેશમાં વિવિધ સ્થળો પણ એવા છે કે જે દ્રશ્ય કુદરતી દ્રશ્યની દ્રષ્ટિએ એટલા બધા આ સુંદર અને રમણીય હોય છે એ લોકો એ જોવા માટે બહારથી પણ અહિયાં ભારતમાં આવ આવતા હોય છે.
આ હા હા. એ તો તમે સાચી વાત કીધી કે અ અને દરેક જગ્યાની કોઈ ના કોઈ ખાસિયત છે. કોઈ બહુ ગરમ પ્રદેશમાં છે કોઈ બહુ ઠંડા પ્રદેશમાં છે કોઈ પહાડ પર છે તો કોઈ દરિયા કિનારા પર છે અને જ્યાં જ્યાં જીવ પણ પ્રકારના સ્થળો છે ત્યાં ત્યાં તે પ્રકારના લોકો વસે છે. તે પ્રકારના ઘરો જોવા મળે છે તે તે પ્રકારનું જમવાનું જોવા મળે છે અને તે પ્રકા પ્રકારની સંસ્કૃતિ જોવા મળે છે. તો આ જે વિવિધતા છે જે જે છે એજ અ જે આ વસ્તુ અ જે જગ્યાઓ છે એની આગવી ઓળખ છે. અને લોકો એને જ આકર્ષાઈને જે છે એ એ જગ્યાઓને જોવા માટે કે ત્યાં પર્યટ ટન કરવા માતે માટે જતા હોય છે.
હા. અને વિદ્યાર્થીઓ તરીકે આપણી પણ ફરજ છે કે આપણે દરેક વ્યક્તિનો આમ આદર કરી એ કોઈ પણ પ્રકારના ભેદભાવથી દૂર રહીએ અનેએ એકતા સહનશીલતા અને ભાઈચારાની ભાવના ને પ્રોત્ સાહન આપીએ અને શાળા કંઇ તો કોલેજોમાંથી કે આ મૂલ્ય મૂલ્યો અપનાવવામાં આવે તો ભવિષ્યમાં વધુ સારો સમાજ બની શકે છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કહી કેએ અ બાળકો જેઅ વિદ્યાર્થીઓ, નાના બાળકો, મોટા બાળકો, જે યુવાનો ખાસ કરીને એમનું જે છે એ નૈતિક ફરજમાં આવે છે કે દરેક પ્રકારના પછી એ જે પણ પ્રદેશ માંથી આવતા હોય દેશ અ જે રાજ્ય માંથી આવતા હોય કે બહારના દેશના પણ હોય એ લોકો પ્રત્યે સંભાવના સમાનતા એની ભાવના રાખવી જોઈએ અને જયારે જરૂર પડે ત્યારે એક દેશના સારા નાગ રિક તરીકે એમને મદદ માટે આગળ આવવું જોઈએ.
હા એ તો વાત તમે સાચી કરી. એટલે આમ આજના સમયમાં સોશિયલ મીડિયા છે અને વૈશ્વિકીકરણના યુગમાં પણ એકતા જાળવવી એ ખૂબ જ આમ જરૂરી બાબત કહેવાય છે. મતભેદ અ મતભેદ હોઈ શકે છે પરંતુ પરસ્પર સન્માન અને સંવાદ દ્વારા તેને ઉકેલી શકાય છે. વિધી વિવિધતા આપડા સમાજને આમ સમૃદ્ધ બનાવે છે અને એકતા તેને આપડે મજબૂત બનાવતી બનાવતી હોય છે. એટલે જ આમ કેવાય છે કે વિવિધતામાં એકતા.
હા આ સાચી વાત કહી તમે અ જેમ કહ્યું એમ કે સોશિયલ મીડિયા અને વૈશ્વિક વૈશ્વિકીકરણના કારણે જે છે એ આપણે એકતા જાળવી થોડી અઘરી છે કા રણ કે સોશિયલ મીડિયા પર કોઈ પણ ખોટી માહિતી છે બહુ ઝડપથી ફેલાતી હોય છે તો લોક કો વચ્ચે આક્રોશ ફેલાતો હોય છે પણ એ સમયે જે છે એ દ એ સમયે જે છે દરેક નાગરિકે અ એકદમ ધૈર્ય પૂ ર્વક કામ લેવું જોઈએ સમજદારી પૂર્વક કામ લેવું જોઈએ એ માહિતી સાચી કી સાચી છે કે ખોટી છે એની ખાતરી કરવી જોઈએ. અને બીજા અ કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કોઈ પણ પ્રકારનો દ્વેષ ન રાખ વો જોઈએ અને અ જે છે એ સાચી સાચા જ્ઞાન અને સાચી માહિતી દ્વારા આપણે ખુશીનો માહોલ અ જે છે એ ફેલાવવો જોઈએ. સમાનતાનો મહેલ માહોલ ફેલાવવો જોઈએ આક્રોશ અને દ્વેષ નો નહીં.
અ હા. અને અ વિવિધતા આપડુ આમ સૌંદર્ય છે. એ સામર્થ્ય છે. જેમ કે આપડે દેખતા હોઈ કે ભારતીય ક્રિકેટ ટીમાં અલગ અલગ આમ રાજ્યો છે કે ભાષાઓ છે અને સંસ્કૃતિના ખેડા ખેલાડીઓ આવતા હોય છે છતાં મેદાનમાં તો તેઓ એક ટીમ તરીકે રમતા હોય છે અને દેશ માટે જીતવાનો પ્રયત્ન કરતા હોય છે. આજ આપડે આમ બતાવતા અ ઉદાહ શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકીએ વિવિધતા હોવા છતાં પણ એકતા જ સફળતાની સાચી ચાવી છે.
સા
હાઆ વાંધો નહીં સારું સારું ચલો. પછ